રમેશ જામો
મજા મજા રણજીતભાઈ શું કરો કો
કોઈ નઈ ભાઈ બેન હમણા પરીક્ષા ના ફોર્મ બોમ ભર્યા. શીશી નો ફોમ ભર્યું હોય
બરોબર બરોબર ચારે હે પરીક્ષા તો તોવે અમે તૈયારી કર હ ને અમે બે એક વારથી કર તો હ તૈયારી
હ અમેમે એક ભાઈબંધ જોડે પૂછ્યું હતું કે ભાઈ રમેશભાઈને પરીક્ષા આલી જીપીએસસી ની
ઓવે હોવે
એમાં તમે ફિલમ્સ ક્રિયર કર્યું ન‌ઈ
ઓ હ હમણા એક હતી ને પરીક્ષા પેલા મહિનામાં તો એરી આલી તી પછી એ આઇ એક પાસ કરી હ અને એના પછી બીજી એક આ તો એ પાસ કરી દીધી ગયા પણ હજુ પેલી જે પાસ કરી ને એમાં ઇન્ટરવ્યુ બાચી પડ્યું હ
એવું એમમને તમે રાજકોટ નોતા ગયા ઇન્ટરવ્યૂ આ લોકો
હ ના એ પેલી જામનગર વાળી જયા હતા જે જેમ છે હતી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની હતી. એટલે આમાં ઈન્ટરવ્યુ આલવા ગયા તા એમાં પ્રિલીમ પાસ કરી થી ને એટલે પછી ઇન્ટરવ્યુ આવી તુ એટલે ઇન્ટરવ્યુ આવવા ગયા તા
પોલીસ મો ટટેબલમાં ન‌ઈ ભરતા
ના ના એમાં એમાં ચેવું હે કે એનો થોડો સિલેબસ અલગ આવે હે
બરોબર
અને મારે મારે શું એન્જિનિયરિંગ કરેલું હ સિવિલનું. એટલે એને લગતી ચાલુ હોય એટલે હું બ બે એમ સિલેબસ અલગ પડેને બે એમ ભેગું પહોંચી ના કરાય
બરોબર મેં ભરી હૈ ભાઈ બન મેં ભરી હૈ પોલીસમાં તો ભરી તી પણ ભાઈ હું રમી રનિંગમાં ફેલ થયો તો એટલે પોલીસમાં તો આપડે સેટ થયું નહી સીસીની ભરીએે. એ સીસી ની એક્ઝામ કઈ ક ડેટ તો આઈ હૈ ગણિત કરીએ આપડે ગણિત બકુલ ભાઈ નું કેવું રે મજા
ગણિત હા હા ગણિત બકુલ ભાઈનું હારું રેસે હો બધાયે અમારે સુ કેવાય લાઈબ્રેરી ને ઈ કરતા હો હય એનો કોર્સ કોક લઈ લીધેલો હોય બે ત્રીર હજાર નો આવે હ એ જો કોર્સ કરો ને તમને ત્રન ચાર મહિનામાં ગણિત આવડતું ના હોય ને તો કમ્પ્લીટ કરાવી દે ગણિત એટલે ગણિત ન કરવું હોય ને તો બકુલ ભાઈ નું એક કરાય અને યુટ્યુબમાં એક ચેનલ હે બીજા ભાઈની પેલા લર્નિંગ પોકેટ કરીને હે એ ભાઈ ન આ એ ભાઈ નય સારું રહેે ઘડી એટલે અમુક અમુક
કે બ બધા એવું જ કે મેં બું યુટ્યુબ ઉપર ચેક કર્યું બધા કે બકુલ ભાઈ ન સૌથી સારા સારું બકુલ બનું જ રે તમે ગણી તેમાંથી જ કર્યું છે
હા અમે એમાંથી જ કર્યું હતું બપોરભાઈને બગુલ ભાઈ નું ગણિત હારુ હે તમારે હે ને ગણિતમાં પહીં એક વાર કરી નાખો એક બે વાર ને પછી તમારે ગણિતમાં જોવું ના પડે તમારા સીસીમ કેટલા માર્ગ નું ગણિત છે
સીસીમાં નેવું માર્ક્સનું મારુ ગણિત હે ત્રીસ માર્ક્સનું જનરલ નોલેજ હે પંદર માર્સ નું ઇંગ્લિશ ને પંદર માર્સનું ગુજરાત આ જનરલ નોલેજમો અ જનરલ નોલેજમાં હું આવે આપડે જેમ જે જીએસનું આવ્યું હોય તો એમાં બધા સબ્જેક્ટ કરવાના કે પહી મોટું મોટું ઉપર ઉપર નું વચીન જઈએ તો ચાલે
જો એમાં કેવું પંદર માર્ક નું હોય ને તો પંદર માર્કમાં બઉુ ડીપમાં ના જવાય કારણ કે એનો સિલોબસો બઉ મોટો હોય હ બઉ કરવા જાવને તો તમારે જે નેવું માર્ક નું ગણરું ને એમાં પહી ફેર પડી જાય અને એમાં કપાઈ જાય જે માર્ લબા વાળી વસતી ખરી ને એ ગણિતમાં જ લાવશે પેલા બધા એમાં હે ને કરવા જાવો ને તો કરાય ખરી પણ માપ માપ જ કરાય કે ઉપર ઉપર થી પોટ પોટ પડતા જેવું હે ને ઇતિહાસ છે અને ભાઈ ભૂગોળ હે ને સામાન્ય જ્ઞાન હે ને એ ઉપર ઉપરથી પહોંચ પહંચ પથરું કરી જાયવા કે પંદર માર્કમાં અથવા કોઈ જૂના પ્રશ્ન નો પૂસે જેલા હોય એના ઉપર તો એ વધારે ખાસ કરાય એટલે તમારે હે ને પહી એમાં વધારે પંદર માર્કમાં શું એવું જૂનું જૂનું ખાલી કરીને જાાવ ને તો પંદર માંથી દસેક માર્ક જોવાઈ જાય તો પહી વધો ના આવે એમ ઈડિયો હચવાઈ જાય અંગ્રેજી અંગ્રેજીમાં તો છેવું હો દસ પોચ દસ તો જે ચેપ્ટરનું ફિક્સ રે ને એ પોચ દસ ચેપ્ટરમાં ફિક્સમા જ પૂસાય હે તો દસ ચેપ્ટર જ કરવાનો
કેવું હોય ટેન્સ કરી જો પહીં એક એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ કરી જોઓ બસ બાકી તો શું બીજું તો આવડેને ગુજરાતી માં સેમ એવું જ છે કે રૂઢિપ્રયોગ ને બધું તો કરવા રહેેવાની તો જે આવડે આવડે બરોબર મેન વસ્તુ તો એમ હોય સમાસ એને અલંકાર એને આવું બધું તમે કરીને જો એટલે ચાલે
બ એ જે સાાત આઠ માક નું ફિકસ છે ને એજ કરીને જાવ ને તો તમાર પંદર માંથી અડધા આઈ જાય ને તો તમે બધા જ જેટલું છડખું કવર થઈ જાય અને જી પી એસ છી હા જીપીએસસી નો તો ચવું હોય આખુ એનું સિલેબસ અને સિલેબસ નો આખું જે પેલે અલગ અલગ સબ્જેક્ટ નો વેઇટેજ રહ્યું ને વેટ જ અલગ આવે કારણ કે તમારે ઓ સીસીમાં પંદર પંદર માર્ક નું આવતું હોય ને તો જી પી એસ સી માં બધું હે ને તતીસ તીસ માર્ક નું આવે કારણ કે આ ઈતિહાસ તીસ માર્ક નો આવે ભૂગોળ તતીસ માર્ક નું આવે કે સામાન્ય જ્ઞાન કરંટ અફેર અને ગણીત હોય ગણિત બે પાંચમાર્ક નું જ આવે
બરોબર જી પી એસ સી માં ઘણી જ બે પોચમાં તારે જી પી એસ બહુ લેંથી થી બહુ લેંથી ના પડે યાર જી પી એસ તો ક્લિયર કરી બે તો એક્ઝામ કેટલી લોબી યાર પેલાં ફિલિમ્સ આલો ન પહી મેન્સો આલો મ પહી ઇન્ટરવ્યુ આલો અને એમાય લાગો તો લાગો નહી તો આપ તમ સેટિંગ થાય કર્યું
ના જીપીએસસીમાં તો એવું લગભગ તો જોવા નહીં મળતું
મેં તો એવું હંભળેલું કે ભાઈ સેટિંગ થતા હોય પૈસાલી
અરે એવી તો ચવું હે કે અફાવ ઉડતી હોય અને અમુક વાતો છે એવું હો કે કોઈ પાસ થયું હોય ના ય એમને બે બેે કરતું હોય
એક્ઝામ ના જાય પ્લી આ મેડિકલ ની એક્ઝામ જઈ અમને ખબર હ ને નીટનું પેપર ફૂટ્યું હોય આ છોકરા તારું જેને જેને લીગલી તમારે જેમ જેને લીગલી મહેનત કરી હોય એમને તો બિચારાને કાઠું પડી જાય
હમ એન બજા ઉા
હતી અને આપડો જોવા જઈએ તો મેડિકલ ઇન્ડિયા ના કમ્પેરિઝન માં આપડે બીજા લમ જે લોકો ચાના લઈ લો યુ એસ એ લઈ લો સૌથી આર્ડ એક્ઝામ કહીએ આપણે મતલબ જેમ કે આપણે ઇન્ડિયા માટે જીપીએસસી આાર્ડ કહેવાય
એવું કોઈ બીજી કન્ટમાં મેડિકલ ન એમ જનરલી જનરલી બ હ જનરલી બધા એક્ઝામમાં કોઈ સૌથી હાડમ હડ ગઈ એક્ઝામ હે
હા હડમાં હાડ તો હે ને ચાઈના ની એક્ઝામ હે ગઉ ખાવ કરી ને જામ આવે હ એ એના માટે તો શું પરા બે બે વરાને ડ્રોપ લઈ લઈને તૈયારી કરે પણ એ ને એવી કોઈ આવી પેલી નોકરી બાબત ની નહી એક્ઝામ એ તો કોલેજની હ હા એની યુનિવર્સિટીની એડમિશન માટેની એક્ઝામ
જે આપણી નીટની બીજા નંબર ની હ ને આવતી આડ
હા પછી નીટ આવે આપડે બીજા નંબર આ પછી યુપીએસસી આવે
એજ્યુકેશનમાં પણ ભાઈ ઇન્ડિયાનું સારું એવું ઇન્ડિયા લાગે ભલે ગમે તેવું હો લોકો ગમે તે એવું કેતા કે ભ અનું એજ્યુકેશન એું પણ ભાઈ જો હું એવું કે પ્રેક્ટિકલી અને તમે પેલી રીતે જોવા જો ને ઇન્ડિયાનું એક્ઝિક્યુશન બહુ સારું તમે ક્યાંય ભરાઈ ના રહો તમને આવડતું તો હોય નોર્મલી નોર્મલી દરેક સબ્જેક્ટમાં તમને થોડું ઘણું આવડશે
હા દરેક બાબત નું થોડું ઘણું નોલેજ તો હોય તમારે
તમે તમારે એજ્યુકેશનમાં સિવિલ કરેલું હોય ને પણ મને સિવિલ મેં બી નિકલ કરેલું હોય પણ તમને આપડે તો પેલા ચાર વર્ષ બે વરષ તમારું સિવિલ અરા મિકેનિકલ ના બધા સબ્જેક્ટ છે એમજ આવતા હોય હા એટલે એ બાબતે અને અત્યારે ભાઈ બોલબાલ ચાલાતો ભાઈ ઇન્ડિયા એજ્યુકેશન ની જ છે ને ભ મો મો મોટી તમે જોઓ ને ગૂગલમાં ગૂગલમાં સુંદર હ ગૂગલમાં આખે આવડ મોટ ગૂગલ જેવડું મોટું હોય તો એનું સીઓ નહી સુંદર પિચાઈ
ખરો ખરો એનો સીઓ હે પાઈ આપડે સેમસંગ નો સેમ પ્રસો તો આપડે પાલનપુર નજીક રહ્યું ને
હા હા
એ એનો જ છે સીઓ એ આપડા ગુજરાત ના જ છે
હા એટલે એજ્યુકેશન બાબતે તો ભ ઇન્ડિયા ભ બઉુ આગળ હ આ તો હું પણ થોડી વસ્તી વધારે રહેનો એટલે પોહોચી વાળા તું નને રેવાનું નીટ ને બીટની એક્ઝામ તો થોડું ઘણું તો બધે ચોઓ થાય યા તો હું બહાર પડી ગય એટલે ત્યારે હોય આજકાલ પેલું ટેકનોલોજી વધી જઈએે ને રમેશ ભાઈ આજકાલ ટેકનોલોજી વધી જઈ ય આજ ગમે ત્યારે ગમે તે પેલા બી થતું જ હશે એવા આપણે અંદાજોમાં પેલા જો આટલુ બધું મોબાઈલ ને મોબાઈલ આટુલુ બધું હતું નહિ બાર અંદર ખોણા દબાઈ જતું હતું હવે તો તરત જ ન્યૂઝપેપરમાં આવી જાય એજ્યુકેશન ભાઈ કે અહિંયા ભાઈ આ થઈ ગયું હે. ચલો ભઈ કેન્સલ. મેની
ટેકનોલોજી એટલી આગળ આઈ જઈએે ને કે તમારા ચોઈસ થોડું ઘણું થાય ને તો તમન નજર માં તરત આઈ જાય. પેલા ચેવુ હતું કે થાતું પણ આટલું બધું ટીવી ને એવું બધું થોડુંક પ્રમાણ ઓછુ હતું એટલે પબ્લિક ના નજરમાં ના આવતું કોઈક એરિયા પૂરતું જ સીમિત રેહતું.
હા અને હવે તો જુવો હવે તો તમને ખબર તમે ગવર્મેન્ટ તૈયારી કરો, હું પણ કરું આપડને નહી ખબર કે પહેલાં આપણે ભઈ સ્પેશિયલ ક્લાસ લેવા પડતા ને ટ્યુશન જવું પડતું ન હવે તો એ ઘરે બેઠા બેઠા શોંતીથી આ મોબાઈલ લીધો આ એક એપ્લિકેશન લઈ લીધી બધ તો મલી રેહ.
હમ્મ, અતાર તો બધું ઓનલાઈન થઈ ગયું તો ધારો કે કોઈને ગોંધીનગર પર્સનલ જઈને તૈયારી કરવી મુંધી પડતી હોય તો ઘેર બેઠા ય ઓનલાઈન એ રહ્યો મોબાઈલ માથી તૈયારી કરી કરાય.
હા હા હું એ પેલા ગોંધીનગર જવાનું વિ વિચાર્યું હતુ પણ પહી કેન્સલ કર્યું પહી આ શ્યું ગોંધીનગર જવું ભઈ મોબાઈલમાં બધું આવે જ છે ને ઘેર બેહી ન વોંચ તો પણ લાયબ્રેરી બંધાવી જરૂરી હે નહી.
હા લાઈબ્રેરી તમે બંધાવો ને તો હુ આજુબાજુ એક તો વધતી હોય ને વસ્તી એટલે તમારું ફોકસ થોડું જળવાઈ રેહ, ધેર હોય ને ઘેર તમે ઉંઘી જાઓ કે આના કોઈ કોમમાં વ્યસ્ત થઈ જાવ. તમારે ફોકસ ના રેહ સ્ટડી પૂરતું તમારે પર્ટિક્યુલર જો કોઈ એક્ઝામ પાસ જ કરવી હોય ને અમ તો કઉં લાઈબ્રેરી બંધાઈ દેવા જેવી
આ લાયબ્રેરી કરી એમાં હું તમને કન્ટેન એ મલી રહેે આજુબાજુ છોકરાઓ બેઠ ઠા હોય તૈયારી કરતા હોય આપણે દરેક વસ્તુ જરૂરી નહિ હા નવું નવું કઈ અપડેટ થયું હોય કોઈ નવી એક્ઝામ આવી જઈ આપણા નજરમાં ના હોય પહેલાં બૈરીમાં હોય તો છોકરાને નજરમાં હોય. તમારી યાદ છે આમ તો લાઈબ્રેરી બંધાઈ તો દેવી હે પણ જોઉ સીસી ને બ જાજો ટાઈમ રહ્યો નહી મારા માટે બે મહિના રહ્યો હે. એના પછી કોઈ બીજી એક્ઝામો હે હારી હારી?
હોવે હોવે હોવે એના પછી ઘણી આવે સી સી બીજી એક આવે રીહ વળી પાછી કોન્સ્ટેબલ ની આવે રહી હે પી એસ આઈ ની એક્ઝામ આવે રહી હે જી પી એસ સી ની ઘરી આવે. ઓવે ફરીથી પાહી આવે રહી દસ હજાર ભરતી પાછી આવે રહી કોન્સ્ટેબલની.
જી પી એસ સી તો મિત્ર મને તો હેને સિલેબસ જોઈને જ એનામાંથી બીક લાગે આ હા હા હા આવડો મોટો સિલેબસ તો ચાર પતે.
ના થાય તો આપડે આયરીને ક્લાસ થ્રી ની કર દેવાની સી સી હાલમાં બહુ મજબૂત હે છ હજાર સંખ્યા એટલે સારું કેહવાય ભરતી એવડી મોટી સીટ. સી સી માટે ટ્રાય કર મુ તો કહુ બે મહિના એકલું ગણીત ત કરીને જાઓ તોય તમાર પાસ થઈ જાય.
હા અને આ બીજુ ભઈ એક્ઝામ આપડે અને આ ઓલ ઇન્ડિયામાં કોઈ એક્ઝામ એવી નહી કે આપણે ભઈ એક જ તૈયારી કરીએ ને આખા ઇન્ડિયા આલી હકીયે એવી કોઈ? એવી કોઈ આવતી નહિ. આ બેંકોની ય ભઈ બેંકોની ય કોઈ એક્ઝામ આવે છે ને એ કેન્દ્ર સબ આપડે કેન્દ્ર ની એક્ઝામ આલવી હોય તો જેમ કે રેલવે ય
કેન્દ્રની આવે પણ એમાં બેંકની બે અલગ અલગ આવે એક તમારે બેંકની ધારો કે એસ બી આઈ ય એવી કોઈ ઉચ્ચ કક્ષાની બેંક હોય એમાં આવે અને એક આવે તમાર ગ્રામીણ કોઈ બરોડા ગ્રામીણ હે તો ગ્રામીણ ને લગતી અલગ એક્ઝામ આવે. જો ગ્રામીણ ને લગતી એક્ઝામ આવે ને એ એમાં તમે કરો ને તો તમારા રી ને જોબ મળી કરે પણ જે પેલી મોટી તમે પાસ કરો ને એસ બી આઈ કે પી ઓ કે બેંક પી ઓ કે લેવલ ની મોટી એમાં તમારે ઓલ ઇન્ડિયામાં ગમે જોબ કરવા જવું પડે.
હમ્મ, આ રેલવે એવું હોય ને કેન્દ્ર શાસિતમાં?
હા રેલ્વે માં એવું હો.
કે ભાઈ પણ રેલવેમાં સેલરી બહુ સારી નહીં યાર રેલવેની સેલરી બેનિફિટે એ બહુ યાર
એમાં આઈ ખારા મળે હમમ હમ બરોબર.
જીપીએસસી એમ તો જીપીએસસી કરો એ જ્યાએ હમ તો કોઈ રેલવેની તૈયારી કરો તો એ વધો ના હો ને કોઈ બેની સેલરી તો હરકીજન ઉપરથી બેનિફિટ સ્ટેટનું કેન્દ્ર લેવલનું બેનિફિટ બહુ વધારે.
હા સાચી વાત છે કેન્દ્રમાં એક તો શું થાય કે કોઈ
તમ લાગે હુદા હુદા ઈપોટન હે જીએસીમાં હોદો હારો મળે તમને ભ જીએસસી તો કલેક્ટ આઈએએસ લઈ ભાઈ શું કેવા સર હ ક્લાસ વન ની બધી હ પણ મેં મારે એક બે મિત્રો હે ભાઈ હે મિત્ર હતો મારા પોસ્ટમાં હતો આપડા ગુજરાતમાં. ત્યાં એનો લગભગ સાઈઠ પોસઠ હજાર સેલરી હતી તો છેલ્લે છોડીને બે હજાર સેલેરી મહિરો કેન્દ્રમાં આવી ગયો.
હમ એ સારું કારણ કે એનો કોસ જ થી પછી જારે એસી પોખે ને તો એનો ચાલી નો એસી થઈ જ હ પગાર ઝડપી વધે